હલો
હલો
હા હું કરે
બસ કઈ નઈ આરામ તું હું કરે
કઈ નહી મેં હ બહરી લ આ બજુ પસાડી
હું કરે બીજું
કઈ નહી હેમન બહેરેલું વાત યાદ જઈ આવી ગઈ ત્યારે એટલે તને ફોન કર્યો મેમે
હા હા કરવા જ પડે ને યાદ બી શું કેઈ
તો અહ
હું કઈ બીજું
કઈ નહી આતો મેં તો નાની હતી ત્યારના બધા ફોટા જોયા કરતી હતી
એવું કે હા હા હું કરતીની તું બાલાવાડી ગેલી કે ન
હા ગેલીજને
એવું
હમ બહુ મજા અ હતી જવાની
હું હું કરતી તો જઈને
જાતી હતી હવા જલ્દી હુઇ જતા હતા મને બાલવાડી માં મૂકી આવતો મમ્ દા તો કોઈ રહેતું હોય મમ્મી લોકો હવ ની રહે ને એકલી મ મુક્યા હતાા બો રડતી હતી
એવું કે?
હ પછી ત્યાં તો જમણ મસ્ત-મસ્ત બનાવતા. સુખડી બનાવતા હતા, રવો બનાવે, ખા જમાડતા ગરમ ગરમ મસ્ત જમાડતા હતામ મ‌ ને‌ તો.
હમ્મ સુખડી મસ લાગતી કે બાલવાડીની બનાવ
હમ્મ હા મસ્ત લાગે સુખડી પણ.
અમારે અહીંયા બી બાલવાડીમાં અમે જાતી ને ત સુખડી પછી પેલી ભાખરી પછી, મેથી મેથીની રોટી રટલી મેથી ના ભજીયા એવ બધું બ મસ્ત મસ્ત બનાવતા મારે બાલોડીમાં બી મેં બી બહુ રડટી. ય
મેં તો જતી હતી ત તો બેહાડે ને મમ્મી લોકો જાય એટલે તો આંખવા તાખવા હોય ગોર રડતી હતી. ત્યા તો રમણ હો બહ મજા આવતી. તેલીસા પટ્ટી ને બધું જાત જાતનું હતું બધું.
એજ એજ મજા આવતી મેં તો પછી બાલવાડી વાળું પય તું બાલવાડી માંથી પ્લે ગ્રુપ માં ગેલી પ્લે ગ્રુપમાં ગઈ ને બિતા બહુ મજા જલતા તો રીસર પ્ટી ટીચર બી બહ મસ્ત મસ્ત એને શું કરાવે ને બધું અ ડીસી સાહેબ માંથી બધા એબીસીડી ન અક્ષર ને બધું અમને તો સમજાતા બઉુ મજા ઉતી તું ગેલી કે ની?
હા મેં પણ ગેલી મે મન બહુ મજા આવે ત્યા બધા લીસા પટ્ટી, હિચકા, રમવાનું બઉ બધું જ હતું, ને ત્યા તમારે ત્યાં- કે ગ્રુપ ના હાભે એક દુકાનન હતી ગોલા વાળી દુકાન હતી, પાણીપુરી વાળી હતી, વાડાપાવ વાળું હતું અમે તો ખાવ વા જતા હતા. ત્યારે તો સસ્તું હતું બધો તો બહુ મોંઘું મળે હમણાં તો
અમે બી બહ મજા અમારે બી સ્કૂલમાં પેલો બ્રેક પડે એટલે પેલો બ્રેક પડે તો ત્યારે ટિફિન નેવું ખાઈ લેતા અને પછી બીજા જયારે બ્રેક પડે એટલે ત્યારે આવતા ભેલ વાળા તમે બધા ભીલ ખાવા જતા મજા. મજા આવતી હતી નાદલા હતા ત્યારે.
હ નાલા હતા તો ત્યારે તો મજા જ આવતી હો હતી પણ હમ બ મજાક બાલવાડીમાં હ મજા આવતી હતી મે મેં રડતી જ બઉ હતી બધા મને હેરાન બો કરતા. મેતો રડીયા જ કરતી હતી
એવું જ એવું જ એ તો બધા મસ્તી ભી બો કરતા હતા ને પેલા નનલા- ત્યારે ને એવું જ સ્કૂલમાં બી સ્કૂલ માં ગઈ પછી કઈ નઈ સ્કૂલ માં ગઈ પછી તો કઈ નઈ પછી તો બહુ મસ્તી ન કરતી હતી મેં. તો એકલી જ વાંચ્યા કરતી હતી ને તે એવું બધું કર્યા કરતી હતી મેંત.
હા મેમ આર કે મેં તો છેલ્લી બેન્ચીસે બેહતી હતી. મને તો પહેલી બેન્ચીસે બેહતે તો મને તાથી પહેલી બેન્ચીસ પ ઉઠાડી દેતા હતા અને છેલ્લી બેન્ચચીસે બેહાદ દેતા હતા ને અમે તો વારા હો પાળ કેતા હતા કે બધા એ પેલી બેન્ચીસે બેહવાનું પણ મને તો પહેલી બેન્ચીસે ઉઠાડે ડાયરેક છેલ્લી બેન્ચીસે બેહાડે મેં તો કી ટીચર ને એક વખત કીધું પી કે મેં ટીચર મેં આગળ બેહેવાની એમ મને તો ની બેહારલી મમ્મી પપ્પાને હો લેઈ ગેયલી તે કે હો, આાગળની બેહારલી પછી સ્કૂલ માંથી નીકળી બીજી સ્કૂલ માં ગેલી મેં તો.
એવું કરેલું?
હ એવું કરેલું. પછી તો પહી મોટા થીયા પહી તો એવું થાય નાના હતા તો ત્યારે જે તેવા જ રેવા જોઈતું કેમ આટલા જલ્દી મોટા થેઈ ગીયા એવુ એમ.
તે જ નાનલા હતા ત્યારે મજા આવતી તી કે, હમણા અવે કંટાળો આવે કે ત્યારે મસ્ત લી લેશન કરવાનું. પહી રોજ મેં તો સ્કૂલ જતી સ્કૂલ થી આવીને લેસન કર લાખુ હે બધું. ને પહી વખ ચાર વાગે ને! એટલે પહી અમે બધા અમારા અહિંયા ના બધા નાનલા-નાનલા પોયરા અમે બધા બોલ બેટ ને એવું રમતાતા. બોલ-બેટ, ખીચચીપાટા ને પેલું ગીલી દંડા રમે તે, લાકડી વાળું ને પહી અ વર પહી જયારે વખત-વખત પડે ત્યારે પહી આમાં બધું જાંબુ ને ખાટમણા ને ધામણાં ને એવું બધું ખાવા જતા અમે બધા તો.
અમારા હો ઘેર ના પાસે અંજારી જંગલ વાળું જ છે કેની એટલે તો મોટા-નાલા બધા ભેગા થઈને જાતાતા. પછાડી ખજૂરી, વાંજરા અને બો લાગતું હતું એટલે ત્યારે જાત તા બધા ભેગા થઈને જાયે પાણ હાગના પાન નું બનાવતાતા ટોપી જેવી બનાવતાતા એ બધુ ધુ મૂકી લાવતા હતા. પહિ ઘેરે લાવીએ બધા ભેગા મળીને ખાએ મરચું, મીઠું, લીબું લાખીને મસ્ત ની ખાતા હતા. બો મજા આવતી હતી મને તો.
હા! એજ મજા હટી નાલા અટા ત્યારે જ મજા અટી અવે કે કઈ મજા જા ની આવે એટલી બડી હું કઈ?
જાણ્યા નાલા ત્યારે જ મજા કરતી એટલે એવું થેયલુ કે નાંલી હતી ત્યારે કે મેં મોટી થેઈ અતે તો હારું પટે ને અમણાં મને એવુ થાય કે મેં નાલી રહેતેને તોજ હારું.
હા! એવું છે. હું કેઈ ઘેર ના બધા હારા ને?
છે અવે ચાલ્યા કટું છે, તારે ઘેરે કેમ છે?
બસ સારા જ છે બધા.
તું હું કરે અમણાં તો હારી વાતો ની થય ને કાંઈ હો ની ને?
અમણાં મારે હું કઈ બધું એક્ઝામ આવીછે એટલે તેનું બધું વાંચું એટલે ટાઈમ જ ની ને એને ફોન કરુ એમ. એક્ઝામ છે અમણાં આવતા વીક થી એટલે તેનું બધું વાંચવાનું ચાલુ જ છે. બધી નોટ ની બી બધ ધી કમ્પલિટ ની કરલી મલે એમ તો તે બધી નોટ બી ચેક કરાવાની છે તો તે બધું કમ્પલિટ કરાને પછી એક સાથે વાંચવાનું છે એટલે હમણાં કોઈને હાથે વાત જ નહી થાય, કોઈ-કોઈ દિવસે થાય બસ.
કોઈને ફોન કરો ની હમણાં તો સ્કૂ સ્કૂલમાં જામ એટલે તો સ્કૂલ થી આવવાનું બેહેવાનું લેસન કરો વાનું ખાવાનું ને એ જ ટાયલા બધું.
ટ્વેલ્થ માં ને તું તો પાછી?
હા ટ્વેલ્થમાં અવે તો બોર્ડની એક્ઝામ ભી આવહે એટલે તો ઓછા જ મહિના છો અમણા મારી પાસે એટલે તો અમણાં તો મેં ફોન હો બો ઓછો વાપરું.
વાંચે કે બરાબર?
વાતી છે મેથ્સમાં થોડુંક પેલું ફાંફા જેવા પડતા છે, પણ એડજસ્ટ મેં કરી લેવા. તેમા તે તો
હમ એ તો થેઈ જાય થેઈ જાય કઈની શાંતિ થી આપવાનુંં, વાચવાનું કેવું વાંચે તું?
વાંચવાનું મેં તો લગતી જાય ને વાચતી જામ તો જ યાદ રેય ને. એમાં તો વાચે ચોકડ લને બેહે રહે તેમાં તો હું ગ આવી જઈ
બે એક કલાક તો વાંચે કે નઈં વાંચે
હવાર હવાર માં બ ઉઠું પાંચ વાગે જેવી ઉઠું હડા છ સાઠ વાગે થાય એટલું ું પ પછી સ્કૂલ જવાનું સમય ની સ્કૂલ ર એટલે તો જલ્દી જલ્દી ત ઈને નીકળી જવ પડે વેન પછી આવી જાય પછી ટાઈમ પર પછી
પછી સાંજે જ આવતી હ ને પછી
બપોરે આવી રમ પછી બપોરે પાછી ટ્યુશન રહે ટ્યુશન જામ ટ્યુશનથી હા જ લેટ આવું આવું ખામ જે ર ફોનમાં જો ભાઈ ાલ જે લેસન હોય ટ્યુશન નું સ્કૂલ નું તે લેસન કરું પછી બેહી રેમ પછી કઈ કરવાની હો તો કર ને તો પછ ખાઈ ને પાસે હોન જમ
હમ એજજ કરી લેજે ટ્વેલ્થ છે એટલે તો કઈ નને એટલું બધું બહ હાઈપર ની જવાનું એક્ઝામ માટે શાંતિ થી બધું વંચવાનું ને એમ જ એઝામ વાની બહ પેલું લોડ નહી લેવાનો માઇન્ડ હે
તે તો અમે તો નહી લે પણ ટીચર લોકો અહી કે વાંચવાનું એ બરાબર કરજો એ કે બોર્ડ ની એક્ઝામ છે એમ કેય કોઈ ફેલ નહી થતા, એય કૈ બધા સ્ટુડન્ટ મારા પાસ હોવા જોઈએ કૈ
હા એ, અમને બી એવું કેતા, પણ કઈ આપણેે જે નોર્મલ હમણાં એક્ઝામ નહી આપ્યા કરતા, એવી સ્કૂલમાં આપ અમે, અમે આપતા અમારા ટાઈમ પર એટલું બધું બવ પેલું નઈ હતું, હતું સ્ટ્રીક હતું પણ હમણાં બહુ વધારે સ્ટ્રીટ થઈ ગયા. એમ આ ટાઈમ પર
તમને ટીચર તો હમણાંથી બીવડાયા કરે, એવું છે, એમ થાહે તેમ થાહે, બધા એક બીજા બધુ જોવાનું, ની કોઈ બાજુમાં બેહેલો તો એ માં હું નહી જોવાનું ને તો ઉઠાડી મૂખે, એમ કે સ્કોડઆવે એમ કેય. હ
હા એ તો આવેજ આવેજ, એ તોવું થાય જ બધું એટે એવું બધું થાયા જ કરે, પણ કઈ ની બેસ શાંતિ થી વાંચવાનું, જેટલું આપડે વાંચીએ આપડે જેટલી મહેનત કરી, એટલું આપણને સારું
હા તે જ ને, તે તો મારાા હારુંત કે નહી.? એટલે બધું, મારે જાતે જ બધું કરવા પડે હે. એ તો હમણાં તમે તો બાર ટવેલ્થ તમે કોઈ ના ફ્રેન્ડ ની બનાવ્યા. મે એકલી જ મારી રીતે જામ આવું ને કર્યા કરું.
ટ્વેલ્થ પછી કોલેજ કરવાની હે ને?
વિચાર શે કોલેજ જ કરવાનો છે. જોઈએ. તું કે મને કઈ? કોઈ હારી કોલેજ હોય તો, ત્યા એડમિશન મે લઈ લઉં. પણ આ ટ્વેલ્થની એક્ઝામ બોર્ડ ની એક્ઝામ આપવા દે રિઝલ્ટ અવવાડે, ફેલ થાવ પાસ થાવ તેની ગેરેંટી મે જાત મે પોતા પણ, નહી લઈ શકું.
હા, કઈ નઈ, કઈ નઈ તારું ટ્વેલ્થ પતે ને પછી મને ફોન કરજે. તો મેં તને કેવા કે, હું કરવાનું ને હું દેતા.
હા, તે તો તો બધાને, ખાલી તોને વાત કરતી છુ. મે તો બીજા કોઈને શેર ભી, નહી કરુ કોઈ ભી વાત.
હા એવું જ એવું જ, કઈ નઈ કોલેજ પટાવાની, કોલેજ પટે પછી, ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી ચાલુ કરવાની. એમાં મહેનત કરી લેવાનું, એટલે પછી વાંધો નિ આવે. બધી, બહુ એક્ઝામ આવે ને બધી બધી ભરતી પડ્તી હોય, તે જોયા કરવાનું ખબર ને, આવડે ને જોતા?
આવડતું છે. પણ તું કેજે ની કેવી રીતે કરવાનું? તો આટલું બધુ નોલેજ નહી મળે મારા મા તો, હું કે જે થોડું ઘણું, કઈ કે જે એટલે મને ભી કઈ સમજે પડે, હો મારે એવું કરવાનું સાગરી એમ
સારું સારું કેવા! કેવા, મે તો બધું કેવા જાને, હમણાં મેં કરતી જ છે. એટલે મારુ પતે પછી મેં તને તો કહી દેવા ને, તારું એક્ઝામ પતે ને કોલેજ પતે, એટલે મને કે જે કોલેજ નથી ચાલુ રાખજે બધુ, મેથ્સ રીઝનિંગ કરવાનું છે. પછી જીકેની બુક છે એ બધું, એમ રોજ ના થોડું થોડું કર્યા કરવાનું, એક એક કલાક કર્યા કરવાનું વધારે નહી થાય તો કઈ નહી.
તારી પાહે બધી બુક છે?
છે ને, અમુક અમુક બહુ બડી બુક છે. મેથસ રીઝનિંગ બુક છે મારા પાહે, મેથ્સ રીઝનિંગ ની લઈ જ એ સારી છે. બરાબર!
હારૂ માને આપજે, એટલે મેં હમણાંથી મે થોડો થોડો મેં કર્ટી થામ. તમારે હારું પડે, પાછા જ તો પછી એક્ઝામ ન ફોર્મ તરત ભરવાના, તરી જ એક્ઝામ જ માર થી ત વાંચતા હોય ને, કઈ થાહે હોય ને તો અહંયા મારી મમ્મી મને વઢિયા કરે, ચોપડા લઈ આવે ને વાચ અને એક્ઝામ ને બધું ફ્રોમ ભૈરા અને એમ કે હ મથી બગાડ હે એમ કે મને
હા, એવું જ એવું જ, કઈ નઈ કઈ નઈ તો, બહુ લોડ નહી લેવાનો, ને તો બિંદાસથી આપવાની એક્ઝામ, ને એક એક્ઝામ માં ફેલ થવાય તેવું ની કે બીજી એક્ઝામ માં ફોમ ની ભરું બીજીમા પણ ફોર્મ ભરી દેવાનુ. નહી તો પછી ધીમે ધીમે એ તો થઈ જાય, એતો બધું
મારા તો મમ્મી, પપ્પા એમ કે એકઝામમાં ની જો પાસ થઈ ને કે, જો જે એ કે ભણવાનું તારું બંધ કરાવી, ખાયમ કે
એ તો એવું જ એવું જ એ તો તો એમ જ કેતા હોય વધારે એમ ન કેતાય એમ હા રું ચાલ દ
હાારું છે કામ કરતાારું મેં હ હવે વાચવા બેહી જા નાને તો વળેજી કે વાચવા કેમ બે કોન પર લાગ કે
હા સારું ચાલ
છે